હ
મારો અવાજ આવે છે
હા તમારો અવાજ આવી રહ્યો છે
હા શું કરી રહ્યા છો હમણાં તહેવારની ઉજવણી ને એ કેવું ચાલી રહ્યું છે ઘર બાજુ
ઘર બાજુ તો અડે તહેવાર ની ઉજવણી જોઈ તો અડે આ દિવાળી નો તહેવાર છે તમને તો ખબર છે દિવાળીમાં કેવા ફટાક કડા ને બધા ફોડે છે અને બધા કેટલા ખુશખુસકા દીવાને એવા પ્રગટાવી આપણા ઘરને એકદમ ચિઘનાવીને તહેવાર ઉજવે છે તમારે અહીંયા કેવુ ચાલી રહ્યુ છે તમારે અહીંયા કોઈ તહેવારની ઉજવણી
હા હાલમાં તો દિવાળી તમે કે તેમાં આવી છે પણ દિવાળી કરતા અમારે અહીંયા છે ને ઉતયણને વધુ માનવા આવે છે ઉત્તરાયણમાં અમે ઘણા બધા પૂર્વજો અમારા જે હતા તે ઉત્તરાયણ ને જ વધુ માનતા અને વધુ પતંગો ચગાવવા ને ને ખુબ જ મજાવતી અમે પતંગો લૂટવા માટે જતા અને પતંગો દોરી અમે દોરીનો ઉપયોગ તો એમ જોવા જઈએ તો અમ જે જે દોરી લોકો ઉપયોગ કરે તેજ કરી છે જે ચાઈના ડોરી ચાાઈનીઝ દોરી એનો ઉપયોગ કરવાનો તો અમે ટાળીએ છીએ કારણ કે એનાથી ઘણી બધી નુકસાન થતા જોવા મળે છે અને એના જો દોરો અથવા આપડે જો રસ્તે જાય તો હાલ માટે હવે ગાડીઓ ઉપર પણ અમે જે સળયો કે પછી કોઈ પણ લાકડું બાંધવામાં આવે છે જેથી કોઈનું ગળુ કે કોઈ હાથ કે એવું કપાઈ ના જાય અને સરકાર તરફ ખુબ જ સાવચેતી રાખવામાં આવે છે નેએએ તહેવાર સારો છે એમ તો અને ત્યારે અમે છે ને જે સૂર્ય હોય છે તેનું જે ભૂતકાળ શું છે કે ત્યારે સૂર્ય હોય છે તે મકર રાશિમાં પ્રવેશ કરે છે એના કારણે આપણા જે આપણે જે ઠંડી હોય છે તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને ગરમીને ચાલુ થઈ જાય છે અને આપણેે જે ઋતુ હોય છે તેના ફળો અને ફળ ફળ ફૂલ એ પણ ઘણા બધા સારા રીતે પાકવા લાગે છે અને એમાં એ તહેવારમાં અમારી ખાસ ખાસિયત એ છે કે અમે સાંજે દરરોજ અ તલના લાડુ પણ ખાઈએ છે તો તમે શું એ તહેવારોમાં કેવી રીતે ઉજવણી કરો છો.
અમારો તહેવાર દિવાળી છે દિવાળી તો કેમ તો આપણેે રામ ભગવાને જયારેએ રાવણને માર્યો હતો ત્યારે તે પોતાના અ દેશમાં પાછા જતા હતા ત્યારે તેમને ત્યાં પહોચ્યા હતા તેને સ્વાગત મા તે જે દિવાર પ્રગટાવી એનું સાવત કર્યું હતું ત્યારે તે તહેવારને પછી અમે દિવાળી તરીકે ઉજવવા લાગ્યા તેની ખ ઘણી એવી માન્યતા છે કારણ કે રાવણ એ દુષત પ્રતાપી રાજા હતો તે અ એક રાક્ષસ હતો ને તે કોઈ નિર્દોષ લોકોને મારી નાખતો અને તેની રીતે તેના પર તાકાત બહુ વધારે હતી પછી તો પછી રામ ભગવાને વિષ્ણુ ભગવાન જે અવતાર છે તેમને રામ ભગવાનના રૂપે અવતાર લઈને તેમનું વધ કર્યું હતું અને તેમને અ આપણા અ બધેથી આઝાદી કદ દિલાવી હતી અને તે પોતાના ઘરે જઈને એટલે કે રાજ્યમાં જઈને જયારે પહોંચ્યા હતા ત્યારે આ તહેવારની ખૂબ જ માન્યતા છે અને એને ધૂમસૂમથી અમે ઉજાવીએ છીએ
હા તમારી વાત એકદમ બરાબર છે તમે કીધું કે તમે રામ નવમી જેમ ઉજવો છો એનું એકચુઅલમા તમને મેં જણવા માંગુ ને તમે થોડું ઘણું કીધું એ વાત બરાબર છે પરંતુ મેં તમને દિવાળી વિશે મને જેટલું જ્ઞાન છે તેટલું હું તમને કેહેવા માંગુ છું જો દિવાળીનું મેન જ્ઞા જ્ઞાન એ છે. કે જયારે સીતા માતા રામ રામ અને લક્ષ્મણ જે વનવાસ દરમિયાન હતા જે ઝોપડીમા રહેતા હતા ત્યાં ઝોપડી રામે ત્યા લક્ષ્મણ રેખા બાંધી હતી કે કોઈ આવે નહીં પરંતુ જે રાવ રાવણ હતો તેમને એમની બેહ બેહેને એની જે બેહેન હતી તેમણે સીતા માતાને હરણ કરવા માટે કહ્યું હતું તો એ ભગતનું રૂપ એટલે કે બ્રાહ્મણનું રૂપ ધારરણ કરીને ત્યાં ગયા હતા અને જે સીતા માતા તો પહેલા બહાર નહી નીકળી પરંતુ બ્રા્મણ મને ફોર્સ કરી એટલે કે એની પર જીદ કરી ત્યારે સીતા માતા બહાર આવ્યા હતા અને ત્યારે એનું હરણ કરી ગયા હતા. ત્યાર પ પછી જે રાવણ હતા. તે આ રામ હતા તે લો તેમણે એ સીતા માતા ને બચાવવા માટે ખુબ જ પ્રયાસો કર્યા અને હનુમાન દાદા પણ આપણે ભે સાથે થયા એ લોકો વાનર સેના બનાવી અને જે પુલ બનાવ્યો રામ શેટું જે આપડે અહિયાં તમિલનાડુમાં આવેલો છે અને એ લોકો જે વનવાસ દરમિયાન રહ્યા હતા તે આપણે અયા પંચવાટીમાં રહ્યા હતા ત્યાં એમણે સુરપંખા નામની રાક્ષસીનો નું નાક પણ કાપ્યું હતું હનુમાનદાદા એ અને એ કારણો સર અને જયારે આપણે જીત થઈ. એ કારણોસર જયારે એ લોકો પાછા એમના વતન એટલે કે આપણે ના આપણેે જયારે એમના વતન આવ્યા ત્યારે એ લોકોને સુખ ખૂબ જ ધૂમધામ થી દીવા પ્રગટાવીને એમનું સ્વાગત કરવામાં આવ્યું એ કારણોસર એની ઉજવણી કરવામાં આવે છે તો પહેલાના જમાના મા તો જે ફટાકડા હતા તેનુ થી બો કઈ પ્રદુષણ કે એવું કઈ થરતું નહી હતું તો હાલમાં તમે જે ફટાકડા ફોડો છો તે ક્યાંથી આવે છે અને કેવા પ્રકારના હોય છે.
ફટાકડા જોય તો હાલમાં તો અમે એવા વધારે ફટાકડા ફોડતા નથી અને જે ફટાકડા હોય ઇકો ફ્રેન્ડલી હોય છે. તેનાથી ઘણું એવું વધારે પ્રદુષણ થતું નથી નાના બાળકને તો પણ ફટાકડા તો ફોડવાના જ હોય કેમ કે દિવાળીમાં ફટાકડા ફોડવાની એ લોકોને બહુ મજા મજા આવે એટલે અમે એવા ફટાકડા લાવીએ છીએ જેનાથી વધારે પ્રદૂષણ ન ફેલાય અને એન્વાયરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય જેથી કરીને આપણા ભવિષ્યમાં એ લોકો જ રહેવાના છે અને એ લોકોને જ શ્વાસોશ્વાસમાં અથવા પ્રદૂષણ ફેલાવાથી જે આપણે હવા આવે છે હવામાં બદલાવ થવાથી ઘણી બધી પ્રકારની બીમારી થઈ ગઈ છે એટલે હું પ્રદૂષણ વિશે તો ખૂબ જ તકદીર રાખું છુ અને મારા પરિવારમાં હું ઇકો ફ્રેન્ડલી જ ફટાકડા ફોડવાની માહિતી કરું કહુ છું અને મારા આજુબાજુના મહોલ્લામાં પણ હું એ એવું જ કહું કે તમે ઈકો ફ્રેન્ડલી ફટાકડા ફોડો અને જેટલું થઈ શકે એટલુ ઓછો ફટાકડા ફોડો અને પછી જો તમારે વધારે અ અ ફટાકડાને એવું બધું ફોડવું જ હોય તો તમે એવા વિસ્તારમાં ફોડો કે જ્યાંથી પ પ્રદુષણ જડાવા ન થાય તેના બદલામાં કોઈ વૃક્ષો વાવી શકો અથવા તો દીવા પ્રગટાવી શકો એવી ઘણી બધી પ્રક્રિયા
હા, તમે જે જણાવ્યું તે વાત તદ્દન સાચી છે અને અમે તો જે અમારી અહીંયા મકરસક્રાંતિ નો તહેવારો ઉજવે છે, સાથે સાથે અમારી જન્માષ્ટમી પણ ખુબ જ ધૂમધામથી ઉજાવામાં આવે છે જન્માષ્ટમીમાં હું છે કે જયારે શ્રી કૃષ્ણ ભગવાનને જન્મ થયો હતો જેલમાં જન્મ થયેલો ત્યારે જેલ ખૂબ જ વરસાદ આવ્યો હતો અને ત્યાં ડૂબી જવાની સંભાવના હતી તો વાસુદેવજી એમને અને એમને જે બીજા ઘરે મૂકી આવ્યા હતા અને ત્યાં જે એમનો સાથ આપ્યો હતો બધા ગામજનોએ અને તે રીતે એ બધી શ્રદ્ધા થી અમારેં અહીંયા ઉજવવામાં આવે છે, ને આ તહેવારે શ્રદ્ધા અને આનંદને અધે વચ્ચે લોકો આ તહેવારમાં અમારે ત્યાં જે શ્રી કૃષ્ણ ભગવાન મંદિર આવેલું છે, તેમાં જઈને દર્શન કરે છે પછી મીઠાઈઓ ખાય છે અને ઘણું બધા કાર્યો કરે છે. બાળકો રાધા કૃષ્ણ વગેરેનો ડ્રેસ ધારણ કરે છે કારણ કે જે કૃષ્ણ હતા તેઓ